કેમ છો?
બસ મજામાં હો, તમને કેમ છે?
બસ મજા. હું આજ તો આપડે હવે પરંપરા વિશે વાત કરવાની છે આજે આપડે તમે કયો કાઈક તમારે હું પરંપરા હોય તમારી? તમારી કેવી જ્ઞાતિ સે?
અમે તો પટેલ છીએ
સારું તો શું તમારે શું, લગ્નની કઈ રીતે પરંપરા હોય બધી,
લગ્નમાં તો એમ સા હિન્દુમાં જેવી રીતે લગ્ન થાય તેવી રીતે હોય પછી તો અ અમારે લગ્નના બીજા કે ત્રીજા દિવ આણું વાળવા આવે ને એવું બધું હોય, તેમ જેમાં પાણીની ઓલી ભરવાની હોય, હેલ ને એવું બધું કરવાનું હોય પછી છોકરીના પિયર વાળા છોકરીને તેડી જાય, પછી એનો હસબન્ડ આવીને પાછો એને તેડી જાય ને, એવું બધું હોય મેરેજમાં તો,
એટલે વર્ષોથી આ બધું હાલતું આવે છે ઈ જ હોય ને તમા પરંપરા પેલેથી,
એવું હોય લગનમાં
અમારે અરે એટલે એમ સિમિલર જ હોય, એમ સરખું જ હોય થોડું ઘણું થોડા ઘણા ફેરફાર હોય કે એમ કે બધે જ્ઞાતિ હોય એ જ્ઞાતિમાંથી પેલા ધરમ બદલે ધરમ પછી જ્ઞાત બદલે, જ્ઞાતિ બદલે, પછી કુટુંબ બદલે, એ રીતે બધા કૂટૂબનુ અલગ અલગ હોય ઇ એ રીત આપણે આમ થોડુંક થોડુંક ચેન્જ આવી જાય બાકી તો કઈ એટલો બધો બદલાવ એજ રીતે હોય ફેરા બધું હોય અમુક જ્ઞાતિમાં અમારે સાત હોય ફેરા, અને અમુક જ્ઞાતિમાં અમારા ત્રણ જ ફેરા લીયે એવી રીતે હોય તમારે કેટલા પટેલમાં
અમારે તો સાત ફેરા હોય હો
મેં તો બે ત્રણ લગ્ન હમણાં અટેન્ડ કર્યા ને, અમારી જ્ઞાતિમાં એટલે માર કુટુંબમાં તો સાત છે, અમારી જ્ઞાતિમાં બીજા એ લોકો તો ત્રણમાં જ પતાવી દે એમ,
હા હવે ધીમે ધીમે બધી પરંપરા ઓછી કરતા જાય છે બધા,
હા
થોડુંક તમે થોડુંક જોરથી બોલો ને મને બહુ સંભળાતું નથી
બાકી તો બધું એમ સરખું જ પેલેથી વર્ષોથી જે પરંપરા આપડી હાયલી આવે છે. આપડા પરદાદા ને જે બધી હતી એજ અત્યારે પછી થોડું ઘણું ચેન્જ એમાં આવ્યા છે કેમ કે આ હલ્દી ને બધું બદલાઈ ગયું છે.
હા
અ લગ્ન લેવાતા લગ્ન લઈએ આપડે કંકોત્રી ને બધું એલું કરે ને કં કંકોત્રી લેખન કરે ને એ બધું કરે
કંકુ પગલા કરવા આવે ને
હા એટલે નઈ કંકુ પગલા નઈ કોંકોત્રી લે ની વાત કરું છું ત્યારે જ પીઠી એ બેસાડતા પેલા એમ અમારે તો ત્યારથી પછી દુલ્હન સાત દિવસ સુધી એમ એજ કપડામાંને એજ પેરવેશમાં હોય એમ સાતમા દિવસે જયારે લગ્ન હોય ત્યારે પછી ચેન્જને બધું કરવાનું એમ એને નિખાર આવે ને એ કોઈ હોઈ આ માણસો જોવે ને બહાર નઈ નીકળવાનું ને એવ બધું પણ અત્યારે તો એ બધું બદલી ગયું હલ્દી ને હવે ટ્રેન્ડ બનાવી દીધો છે આ તમે જોવો તો રીલ્સ બનાવે માણ બધું
સાત દિવસ સુધી નાઈ જે છોકરીને લગ્ન હોય એમ ઈ
એટલે એમ કેતા આવે ત્યારે તો શું કરતા હોય કઈ ખ્યાલ નથી મને ગરમી પછી રેતી હશે એટલે શું હોય પણ એમ કેતા કે ચેન્જ ન કરે એમ કપડાં બદલાવે નઈ પછી તો એને કપડા પાછા સુકવીને પહેરતા હોય કે પછી શું મ કરતા હોય એ ક અમુક પરંપરાઓ તો ભૂલાઈ ગઈ છે આપડી બધી દેશ માંથી હવે નીકળવા માંડ્યું છે બધું.
હા.
પશ્ચિમી સંસ્કૃતિ બધી લેવા માંડ્યા છે બધા એટલે ઓછી થતી જાય બધી તમારે ખોડા ભરત માં કેવી રીતે હોય?
ખોડા ભરતમાં તો અમારે ખોરામાં નારિયલ ને એવું આપે પછી એને સાત વખત એની જે નણંદ કે કોઈ ગમે ખોરો ભરે, એવું હોય. એટલે પછી એકબીજાને આપેને પછી એનો દિયર એને ઝાપટ મારે ધીમેથી ને એવું બધું હોય.
અમારે તો અલગ જ રીત હોય ખોડા ભરતમાં, અમારા કુટુંબમાં તો સાવ કેવી છે એ નારિયલ હોય ને આપડે સિફળ એ લઈને આવવાનું અને પછી આમ ઘા કરવાનું કોઈના માથામાં લાગે તો લાગે
હા.
એટલે એક રિવાજ છે એવું એમ કે એમ ક પણ જનરલી બધા અટકી જ જાતા હોય પણ જો લાગે ને તો એ પણ સારું એમ કે એમ કે કે તો સારું એમ સારું થાય બધું એમ આવવા વાળું જે બાળક છે એનું ફ્યુચર એકદમ બ્રાઇટ થાય એવું એમ, સારામાં સારું થાય ઉજ્જવળ થાય એવું એમ
અને અમારે તો એવું હોય નારિયેલ આપતા હોય ને એકબીજાને સાત વખત ખોરામાં તો નારિયલ નીચે ના પડવું જોઈ ખોરામાં જ આવું જોઈ, જો નીચે પડી જાય ને તો ઈ જરાય સારું ના કેવાય.
હા, એવી બધી આપડે પરંપરા નોખી નોખી બધાને અલગ અલગ રીત રિવાજો હોય બધાઈને
અને અમારે તો ખોરા ભરતમાં લીલા કલર ની સાડી પહેરવાની હોય, તમારે એવું હોય કઈ?
ના અમારે તો ગમે પેરીલી એટલે હાલે, એટલે એમ જનરલી બધા લાલ ને લીલો ને વ
હમ્મ અને ઈ કપડા એના માઉ તર ના ઘરના જ કપડા આપે, સાસરા વાળા ના નઈ.
હા, એતો અમારે એવું જ છે.
હમ્મ. અત્યારે તો ખોરા ભરત પછી કેટલી છોકરીઓ પોતાની માવતરે નથી જાતી. સાસરામાં જ રહી છે નકર પેલા તો એવું હતું કે માવતર વાળા લઈ જાય છોકરીને. સાતમા મહિને કે પાંચમા મહિને ખોરો ભરે ને પછી બે ત્રણ મહિના ત્યાં રોકાવાનું હોય.
એ અમારે તો અમુક અમારે જ્ઞાતિમાં છેને અમુક કુટુંબ છે ને એને નથી જતી એમ કે અમારી વહુ ના જાય એમ, આયા ને આયા રે એટલે પછી તો બાના હોય ને બધા રાખવાના એ કામ કરવાના નેવા બધા એટલે ઈ રીતે બધું હોય એમ
હા.
બાકી આ રાજાશાહી વખતનથી બધી જે પરંપરા હાલી આવે છે એ આપડે અત્યારે બધાય જો વિચારીએ ને એવું બધું કરીએ તો અત્યારે એમકે અઘરું પડે બધું એમ
હા, પેલા તો બધા નિયમોય કેટલા કડક ને વાહ હવે તો બધું ધીમે ધીમે સાવું ઓછું થવા માંડ્યું છે.
એટલે પેલા શું હતું કે બાયોને જે સ્ત્રીઓ છે એને બોલવાની કઈ છૂટ નથી એ ફેસલો પુરુષો કરે ઘરના એજ બધું એજ પરમ પરા ને એજ બધી રીત રિવાજ કે આ કે છે એટલે આમ ડંકાની ચોટ ઉપર થઈ ને જ રઈએ કે ભાઈ આમ જ થવું જોઈએ એ બદલવું ના જોઈએ ઈ રીતે વાત કરતા ને એટલે સ્ત્રીઓ બિચારી દબાઈને હા પાડી દેતી અત્યારે શું છે બદલવાનું કારણ પરંપરાનું બધુંય કેમ બદલાનું કે સ્ત્રીઓ બધી મેદાન માં આવી બધી ભણી ગણીને આગળ આવી એટલે પછી આવી રીતે થયું બધું એમ
હમ આ ઇ એક વાત સારી થઈ પેલાથી ઘણો સુધારો આવી ગયો છે આ હવે આટલું સ્ત્રીઓ માટે આટલા અત્યાચાર નથી કરતું કોઈ પેલા તો બહુ થતું પરંપરાના નામ ઉપર સ્ત્રીઓ ઉપર અત્યાચાર વધારે થતા એમ
હા પેલા તો શું સ્ત્રીઓને રીત રિવાજ એવા હતા કે પરંપરા આલી આવી કે આના સાસુ લાજ કાતા એટલે આની વાવ કાઢશે આની વાવ કાઢતી એટલે એની છોક છોકરી પણ સાસરે જાય તો તે કાઢશે એ રીતે લાજ વાળો તો લાજમાં તમે એ વિચારો કે ઈ પરંપરા શું સારી છે સારી હોય તો આપડે આગળ વધારવી જોયે બાકી જ્યાંથી જે હક ઉઠાવે છે કે આ નહી કરવાનું તો એ બંધ કરી દેવી જોઈએ આ પરંપરા કાઢું એમ લાજ કે બિચારી સ્ત્રીને ગરમી થાય છે એ રસોઈ કરે છે એજ લાજમાં એજ લાજ માં બહાર આવે છે તો ઈ કેટલું અને તકલીફ થતી જશે કોઈ પડી ગઈ કોઈ દેખાણું નહી આગળ સાડીનો છેડો હોય એટલે
એ ઘણું ઘણ- સુધારો આવી ગયો હવે તો અમારે તો કોઈ લાજ નથી કાઢતું હવે અમારે તો કોઈ માથે નથી ઓઢતુ લાજ કાઢવાની જગ્યાએ હવે
એ એજ ને હવે જે રિસ્પેક છે તમને જે આદર માન છે તમારા વડીલો પ્રતયે એ તો અંદર રેવાનો જ છે
હમ તમારે જીન્સ ને એવું પહેરવાની છૂટ લગ્ન પછી કે નહી
હા અમારે તો હવે તો પેરે છે બધા એટલે એમ છૂટું હોય પણ એમ થોડક માભામે અમે ર રહેતા હોય ઘરમાં ને બહાર જાય ત્યારે વરી પહેરતા હોય છે
હા અમારે એમ જ વ્યવસ્થિત પહેરવાના એમ કપડા ભલે બધી છૂટ ઘણી પણ વ્યવસ્થિત પહેરવાના વધારે કઈ એવા બહુ ટૂંકા અને એવા નહિ પહેરવાના કપડાં
હા અમારે તો રીત રિવાજમાં તો એવું છે કે મારે માંડવુંને બધું હોય ને આપડ લગ્ન માં એમાં મારે બધા એને દોરા હોય બધા એને કેવાનું કે હાલવા કરવ બ વવું હોય દોડા બાંધેને પછી જયારે પીઠી એને બેસાડેરે તેલ નું કરે ત્યારે એ
હમ
જે કુટુંબ ની વહુ હોય હોય જે જેના લગ્ન થઈ ગયા હોય બધા એને બોલાવીને પછી વર વધુ હોય એને વર હોય કે વધુ હોય જે છોકરી ના લગ્ન તો એને છોકરા ના લગ્ન હોય તો એને એને પીઠી ને એવું બધું કરે ને પછી બસ એવી રીતે હોય ને પછી રા રાત્રે બધાયે ડાન્સ ને એવું કરતા હોય ગરબા રમે ને એવું બધું કરીએને પછી સવારે જવાય કેરા
તમારે પીઠી લેવા ઘરે જ કે અમારે જ પીઠી લેવા બહાર જવાનું હોય ગમે આજુ બાજુ કોકનું ઘર હોય ને ત્યાં પીઠી લેવા જવાનું હોય
ના અમારે એવી જ રીત એવી જ રીતના હોય અમારે સરખું જ છે આપડે પરંમપરા આ બધી પેલાથી સરખી જાયેલી આવે છે એટલે
હા
શું થોડો થોડો ફેર પડતો ગયો એમ પેઢી વિખાતી ગઈને એમ કે પેલા બે ભાઈ હતા એના પછી આમ એના છોકરા થયા છોકરા ના છોકરા છોકરા એવી રીતે બધું અદલ બદલ થતું ગયું બાકી બધું સરું છે પેલેથી એમ બઉ ઘણો ફેર આપડે જોઈ શકીએ
હા મહેંદી ની રસમ હવે પેલા કોઈ ના કરતુ હવે બધા કરવા માંડ્યા છે ધીમે ધીમે
હા મુસ્લિમ લોકોમાં પેલા હતું આપડે તો હતું નહિ એટલું બધું એટલે આપડે હવે ચલણમાં આવું છે એ બધુંને એ લોકોની મેંહદી ને પણ આપણે નો પહોંચી શકીએ એ તો
હા
પેલેથી જે અલગ અલગ જ એ લોકોની ડિઝાઇન ને બધું હોય.
આપડે ગમે એવી કોશિશ કરીએ એવી મહેંદી આવડે જ નહીને આપણા હાથમાં એવી લાગે ને એના જેવી
બધું હા એ બધું હવે કઈ રીતે આપડે તો શું કઈએ પરંપરા વિશે તો બીજી કઈ આપણેે વાતે નથી રહી હવે બીજી શું વાત કરીએ આપડે કઈક તમે યાદ કરો?
હા તમારે સાડી પહેરવાની હોય મેરેજમાં એમાં કે જેવા પહેરવા એવા
હ અમારે છે ને અમારે હોય અમારે અમારી અમારે તો સાડી પહેરે છે. મા જ્ઞાતિમાં તો ઓલા નીચે ઓલા કડલા ને એવું બધું પેરે એવુ પગમાં કેવું. પરંપરાગત તહેવાર કોઈ છે તો ત્યારે ઓલું કાપડું વીતે અને એક એક ટાઈપ નુ પહેરવેશ કરે પછી ઈ રીતે બધું ઈ થાતું હોય
હમ હા